હલો, હા. મારો અવાજ આવે છે તમને?
હા, તમારો આવે છે. મારો આવે છે ને?
હા, આવે છે.
હા, કેમ છો? નમસ્કાર.
હા, નમસ્કાર. અમે સારા છીએ. તમે કેમ છો?
હા, હું પણ મજામાં છું. તો, આજે આપણેે જે છે મહિલા સશક્તિકરણ વિષય ઉપર વાત કરીએ.
હા, જરૂર.
હા. કેમકે, જે આજના સમયમાં જે છે, આ વિષય જે છે ખૂબ જ મહત્ત્વનો લાગે. છે, બરાબર ને.
હા, મહત્વનો તો છે અને બહુ આજકાલ બહુ એવું વધારે ચાલી રહ્યો છે આ ટોપિક. એટલે આના પર વાત કરવા જેવું મહત્વનું છે.
અને કેવું કે પહેલા મહિલાઓને ઘર સુધી જ મર્યાદિત રાખવામાં આવતી હતી. પણ હવે તેઓ જે છે, દરેક ક્ષેત્રમાં જે છે પોતાની ઓળખ બનાવી રહી છે. પેલા મહિલાઓને ભણાવવામાં ના આવતું કે, હ, ચાલો બે- ત્રણ તોરણ ભણાવતા તો ભણાવતા. બાકી કોક જ એવી મહિલા હતી કે જેને દસ ધોરણ સુધી ભણાવવામાં આવતી હતું. પણ અત્યારે તો દરેક મહિલા જે છે, એ અલગ અલગ ક્ષેત્રમાં જે છે. એ આગળ વધી રહી છે.
હા, તમે બરાબર કીધું. કે પેલા જે હતું કે મહિલા હોય ઘરે જ રહેવાનું, ઘરની અંદર જ રહેેવાનું. બાર ભણવાનું નહીં, બહુ બાર ફરવાનું નહીં, એવું બધું હતું. પણ અત્યારે એવું કંઈ નથી. મારા ઘરના આજુબાજુ પણ મેં એ જોયું છે કે, મારી બધી આંટીઓ બધી છે એ વધારે એટલી ભલેણી નથી, પેલાની અને અત્યારે હું જોઉં છું તો, એમની છોકરીઓને બધું વધારે સારું રીતે ગણે છે. તો બદલાવ બધો થઈ રહ્યો છે.
હા, હવે તમે સાચું કહ્યું. કેમ કે આજની મહિલાઓ જે છે, એ શિક્ષણ હોય કે પછી રમતગમત હોય, પછી વિજ્ઞાન અને ટેકનોલોજીમાં હોય. પછી રાજકારણમાં પણ અને વ્યવસાયમાં પણ આ બ બધા ક્ષેત્રોમાં જે છે એ ખૂબ જ આગળ વધી રહી છે એમ. કે ખાલી ભણવું જ નહી પણ ગમે તે વ્યવસાય હોય રાજકારણમાં. પણ મહિલાઓ જે છે, પોહોંચી ગઈ છે.. અને અત્યારે તો જે મહિલાઓ જે છે, ડ્રાઈવર પણ બની ગઈ છે કંડક્ટર, તો હતી જ. મહિલા પાયલટ પણ હોય છે, પછી સુરત ર્તમાન જે છે એમાં પિંક બસ અને પિંક જે રિક્ષા જે છે. એ મહિલાઓ ડ્રાઈવર જે છે એ માટે જે મૂકવામાં આવી છે. તો આવી ઘણી બધી એવી વ્યવસાયોને લગતી જ છે. કાઢવામાં આવે છે અત્યારે એમ.
હા બરાબર કીધું તમે. અને મને તો લાગે છે કે આ મહિલાઓનું સફળતાનું કારણ. કહું તો એક મોટું. શિક્ષણ છે કે જ્યંથી એમને અભ્યાસ કરવાનું ચાલુ કરે તેથી એમની અંદર. વિશ્વાસ વધતો ગયો અને. એ એમની નિર્ણાય ક્ષમતાથી વિકસેલી છે. અને એ આપણા દેશ માટે બધું સારું કરી રહી છે.
હા. તમે સાચું કીધું કે આપણા દેશમાં જે છે એ ઘણી મહિલાઓએ પોતપોતાના. ક્ષેત્રમાં પોત પોતાનો ઇતિહાસ રચ્યો છે એમ. જેમ કે કલ્પના ચાવલા છે, મેરી કોમ છે, પીવી સિંધુ છે. છે કિરણ બેદી, નિર્મલા સીતારમણ. આ બધી એવી મહિલાઓ જે છે કે પોત પોતાના ક્ષેત્રમાં જે છે. ઇતિહાસ રચ્યો છે એમ. અને એમની સફળતા જ આપણને બતાવે છે કે મહેનત કરવી જોઈએ અને પ્રતિભા હોવી જોઈએ. જોઈએ આપણે એમ કોઈ પણ સફળ થઈ શકે છે એમ.
હા તમેં સાચૂ કીધું. કે એમણે આપણે ખુબ જ પ્રભાવિત કર્યા છે અને એમના પછી. જેવું ઘણું છે એમની લાઈફ સ્ટાઈલ અને એમની લાઈફ. સફળતાની સીડી જોઈ ને આપડે પણ આપણે સફળતા ની સીડી ચડવી જોઈએ.
હા એ વાત પણ છે. અને હજી એવું છે કે ઘણા વિસ્તારોમાં જે છે એ દીકરીઓને પૂરતી તકો મળતી નથી. એમ તો આ સમસ્યા દૂર કરવા માટે સમાજની જે વિચારસરણી જે છે એને આપણે બદલવી જરૂરી છે. કે દીકરો અને દીકરી જે છે એ બંનેને એક સમાન શિક્ષણ આપવું જોઈએ એક સમાન તક મળવી જોઈએ જેના કારણે મહિલાઓ જે છે દીકરીઓ જે છે એમને કઈ પણ પ્રકારની મુશ્ મુશ્કેલી ઊભી ના થાય અને એ દરેક ક્ષેત્રમાં જે છે એ આગળ વધી શકે. એના માટે જે છે એમને પૂરતી તક મા આપવી જરૂરી છે એમ
હા તમેં બિલકુલ સાચૂ કીધુ બિલકુલ તેમના પરિશ્રમ અને સમર્ પણ ની કદર કરવી જોઈએ. મને મહિલાઓ અને પુરુષોને બધાને સમાન માન આપવું જોઈએ. એવું નહી કે સ્ત્રીઓને ઓછું માન આપવું જોઈએ. અત્યારે જોવા જઈએ તો અમુક જગ્યાએ હજુ પણ ભેદભાવ રાખવામાં આવે છે મહિલા અને પુરુષોમાં તો એવું ના થવું જોઈએ.
હા. અને એમાં કેવું છે કે મહિલાઓ જે છે અત્યારની જે મહિલાઓ છે. એ પોતાના પરિવારની આર્થિક જવાબદારી પણ ઉઠાવી લે છે. એટલી બધી એ સક્ષમ બની ગયેલી અત્યાર મહિલા છે એમ અને ઘણી મહિલાઓ નોકરી કરે છે અને સાથે સાથે ઘરની જવાબદારી પણ સારી રીતે નિભાવતી હોય છે તો આ જે છે પ્રસંગ જે છે. એ આપણા માટે ખૂબ જ સારો એવો પ્રશંસનીય છે એમ અને તમના પરિશ્રમ અને સમ ક પરરણીની કદર આપણે જે છે સમર્પણ કરતા હોય એની કશા માટે થવું જોઈએ એમ
હા તમે સાચું કીધું અને હું કઉ છું તો એક સોશિયલ મીડિયા પણ છે જે મહિલાઓને ખુબ જ પ્રભાવિત કરી રહ્યું છે અને એ આગળ વધ માટે ખુબ જ મદદ કરી રહ્યું છે ઘણી મહિલાઓ ઓનલાઈન પોતાનું બિઝનેસ શરુ કરીને સફળ મળી રહી છે ગામડાઓમાં પણ કેટલીક મહિલાઓ સવહ સ્વસ જૂથો સાથે મળીને આત્મનિર્ભર બનીને એ લોકો પોતાનું ખુદ ન બિઝનેસ ઉભો કરીને ચલાવી રહી છે.
હા એ વાત પણ છે. અને જ્યાં જો કોઈ મહિલાઓ જે છે જોબ કરતી હોય તો એ કાર્ય સ્થળ ઉપર પણ મહિલા માટે સુરક્ષિત વાતાવરણ હોવું ખૂબ જ જરૂરી છે એમ કેમ કે જો ત્યાં સુરક્ષિત વાતાવરણ નહીં હોય તો મહિલા જે છે સારી રીતે પોતાનું યોગદાન નહી આપી શકે અને સારી રીતે તે કામ પણ નહીં કરી શકાય તો મહિલા માટે જે છે ગમે ત્યાં હોય એટલે સુરક્ષ ક્ષિત વાતાવરણ હોવું એ ખૂબ જ જરૂરી છે એમ
હા તમે સાચું કીધું હાલમાં કોર્પોરેટ જોબ બહુ બધી વધી રહી છે એમાં મહિલાઓને પણ જોબ મળે છે પણ હજુ પણ એમને થોડા નીચા સ્તર પર રાખવામાં આવે છે મહિલાને એમને ગણવામાં એટલું નથી આવતું જય્યારે પુરુષ ને વધારે ગણવામાં અને માન સન્માન આપવામાં આવે છે. તો એ બધું પણ ના થવું જોઈએ
હા અને કેવું કે પરિવારનો જે સહયોગ જે છે એ સૌ થી વધારે જરૂરી બનતો હોય છે. કેમ કે પરિવાર જો મહિલા ઉપર વિશ્વાસ રાખશે તો જે એમનો આત્મવિશ્વાસ સાથે મહિલા જે છે એ આગળ વધી શકશે જો પરિવારને જ વિશ્વાસ નહીં આવે કે આ જે છે મહિલાઓને કામ કરવું ના જોઈ અને આમને તેમને તો એવું જે છે પરિવાર જેવું કેતું હશે તો તે મહિલા જે છે કાંઈ પણ કામ બીજું નહીં કરી શકે એમ તો મહિલાઓમાં જે છે નેતૃત્વ કરવાની ક્ષમતા પણ ખૂબ જ સારી હોય છે. એટલે ઘણી કંપનીઓમાં જે છે મહિલાઓ પણ સી ઈ ઓની સફળતા પૂર્વક નેતૃત્વ કરી રહી એમ છે.
ના તમે બરાબર કીધું અને માત્ર મહિલા એ ખાલી ઘરે બેસી ના ના રહ્યો જોઈએ એમણાં એમ પોતાની લાઈફ પોતાના સપનાઓ પૂરા કરવા જોઈએ અને સાચી વાત કહું તો ઘરના નાના નાના નિર્ણયોમાં પણ મહિલાઓ અતા અભિપ્રાય મહત્વનો બની રહ્યો છે કારણ કે પરિવાર અને સમાજમાં બ ધા એમનું યોગદાન અમૂલ્ય પ્રમાણે આપી રહ્યું છે. તો મહિલાને ઘરનો સપોર્ટ મળવો એ ખૂબ જ જરૂરી છે.
તમારી વાત એકદમ સાચી છે કે ઘરના હરેક નિર્ણયમાં જે છે મહિલાઓનો હોવું જરૂરી છે એમ. એમનું જો આજની પેઢીમાં કેવું છે કે મહિલાઓ પ્રત્યે સન્માન અને સમાન તાની ભાવના જે છે એ થોડીક પહેલાની કરતા જે છે એ બરાબર વધી રહી છે એમ એટલે માત્ર મહિલા દિવસ ઉપર જ આપણે શુભેચ્છા આપવાની નથી. પણ રોજિંદા જીવનમાં પણ સન્માન આપવાથી સાચો બદલાવ આવે છે. કેમ કે જો આપડા જ ઘરની જે મહિલા જે છે એને જ આપણે લક્ષ્મી તરીકે માનીશું. તો જ આપણને જે છે. ભગવાન પણ ઘણી રીતે હેલ્પ કરતા હોય છે. અને આપણા પરિવારમાં પણ સુખ શાંતિ બની રહેતી હોય છે. એટલે ઘણ બધું એવું જે છે કે મહિલાઓ ને સારી રીતે સાચવવાથી આપણા જીવનમાં ઘણા બધા એવા બદલાવ જે છે આવતા હોય છે. એમ
હા તમે બરાબર કીધું. એ મહિલા ને એક લક્ષ્મી ના રીતે જોવું જોઈએ. નાખ કોઈક નીચ જા સમજીને તો આજે આપણે ઘણી એવી વાતો કરી છે કે મહિલા ખુબ જ આગળ વધી રહી છે આધુનિક દુનિયામાં અને એમને ભી સન્માન મળી રહ્યો છે જેટલું પુરુષને મળી રહે્યું પણ હજુ. પણ જે મળ્યું છે એ ઓછું મળ્યું છે. તો મારો વિચાર એવા છે કે આગળ જતા સારું સન્માન અને માન સન્માન મહિલાઓને મળે. તો આજે આપણે ઘણી વાતો કહી તો હવે આપણે અહીયા જ પૂર્ણ કરીએ તો તમારોું ખુબ ખુબ આભાર.
હા આ તમારો પણ આભાર.